હલા
હલો બોલો બોલો.
બસ કઈ નહી ઘરે હતા, હલો.
ઓ અવાજ આવે હે?
આવે અવાજ?
ઈયરો ફોન બંધ થઈ જાય. ઈયરફોનમાં
અલા નો ઈયર ફોનમાં નહીં બારે જ છે.
એ શું કરો?
બસ કોઈ ની વરસાદ ચાલુ થે બેઠા
એવ તો શેતારમાં શું વાયુ છે તમે હલોવ
મારે થોડુંક નેટ નો પ્રોબ્લેમ છે આવ આવે અવાજ આવ્યો
મ અ છેલ્લે જી અમે અમા ક્ષેત્રમાં મગફળી વાવી છે ને મગફળી માં ખુબ બધું કોને એટલું બધું ગાઠવું જોઈ કે તમને શું કહું કનેય અમારા માખડીમાં કે તડબૂજ પણ થી જેમ કે એવું પણ હોભળ્યું અમારે અલગ શું રે કે પોબા ના દાડુ પર હંફાળા ધફાળ એટલે કે લમપળ પચ પચ કિલોને ધમફળ છે તમારે ખાવા હોય તો તમે લઈ જઈ શ કો છો અને સારા એવા મે પણ સ્વાદ છે તમે કા અને સારું એવું તમને રિસ્પોન્સ પણ મળશે તમે જો ખરીદવા માંગો છો તો તમે લઈ જ લઈ જઈ શકો છો શૈલેષભાઈ તમારે શવું ખરીદવા છે જામંફળ હા
હવે મારે કીધવાથી
હ તમે પણ બે મિનટ બોલી શકો ને મુ પણ બે મિનટ બોલું
એવું એમ અમારે મગફળી છે મગફળીમાં નીંદર
હા તો તમે સુંઘારી ફરવા ગ ગયાલા હોય તો તમે સોંધા ફરવા જવાને તમે અનુભવ કહી શકો છો કે તમે ચો આનંદ બધાને ભેગા થઈ મેળવ તો તમે એના વિશે જણાવી શકો છો.
અરે હવે ફરવા જાવ છે માઉન્ટ આબુ
હા તો માઉન્ટ આમા શું જેવું હોય તો તમે કહી શકો છો.
માઉન્ટ આબુ હવે જાવું તા ખબર પડે.
એ તમે તો પેલી વાર ગયેલા છો કે ગયેલા છો મ
માઉટમાં હવે પેલી વાર તો જાવું જ છે.
હ અમે હોભલી છે કે સૈલીશ ભાઈ તમે મરથા વાયા છે.
હા
શેરમાં શવા આવે છે
મગફી મગફળી
લોકલ કર છે થાવ થાવ હેલો શું કે વરસાદ બીજા જો આવે હમ
પછ આ ને
હ એમ આમાં તો થોડા થોડા આવે
થોડો તો વા અમારે તો ખબ
એ ખા બીધું કાધું હ એમ તો ના નાી કઈ તમેડે વહેલો ખાતા હોય કેમ કે વરસાદને તમે નવરા ખરી એટલે તમે ખાઈ લ લો હો તમારું કોઈ નક્ નકી ના કહેવાય તમે એ નવારા પડ્યા એટલે તમારું કોઈ નક્કી કેહેવાય નહી તમે પણ ખા બના ખાઈ લો તમે ઘડ દૂસ લાગે તમે આાી પણ બનાઈ ખબર હોય એટલે તમારે તો ભલ કેવાય નહી તમારે ખાવા ખુધું હ તો ભ ડોલી ભરી ભરી સાફ પીધે એટલે તમાર કોઈ કેવાય ન બોલોલે
અમારે મગભળી નીંદડ ખૂબ છેયા નીંદણ
એમ અમફળયા હતા તમે રા ન તમે શું તમારે ધફડ ચોડો ચવડાયા તમે ધફડ કઈ કેતા
અમારે લેવડા ઉપર દસ દસ કિલો ના રમફળ આવ્યા તાઈ
કેવય
હા
આ તમારે ઢોર વિશે શું કેવાય તમે તમારે ઢોરણને બીજું જ ભરાતા હશે એટલે તમે કેવો કેટલું દૂધ લઈને પર આવ છે એમ તમે કહી શકો છો
હા અમે દસ લીટર દૂધ લઈએ લઈ જઈએ ટકે
અમારે એક ભૂરી બેસ્યા અમે તે એને ખુબ બધો ઘાસ નાખે છે અને એ દૂધ બરાવેર છે તમે અમારે હ દોવા માટે કે કળાઈ લઈને ભેગું પડે કળામ કે ઓછો સમાય છે એટલે પછી દૂધ ભરવા માટે એક ભુરી પયા થ કમસે કમ પાંચસો લીટર દૂધ કાઢેે
અમા અમારે દ દોડીિયામ દોડીિયામ
એયો પાંચ છ લીટર દૂધ કાઢે છે એટલે કમ સ કમ અમારે કોન દૂધ ભરવા માટે ત્રણ ચાર ટેન્કર હંગાર લઈને આવું પડેને લાઈન માં થવું પડે અરે પગાર લગભગ દસ થી પંદર લાખ પગાર આવે છે મહિને તમારે પણ જોતો હોય તો તમે કહી શકો છો આમ તો અમે આ ફોનમાં વાત ના કરે પણ એ અમારે કે થોડુંક બેરોજગાર આ છે આપને થોડોક મંદો પડ્યો ધંધો
હા પ પ પહેવો બુ છે
અને ચ કોમ બીધું મતો કહી શકો ત
તો મારે બસ કાલે કોમે તો આવું છે
હા
હા ખાઉદે
હા તો તમે મજૂરી જણાવ શકો છો કે તમારી મજૂરી કેટલી
અમારી મજૂરી પાંચસો રૂપિયા
હ તો આ તો શ કે તો ખાલી દોઢશ રૂપિયા આખો દાળી ને તો એમને દોઢસો રૂપિયા જ દવા મળે છે ને એમાં એક ટાઈમ ઘુસી રહેવું પડે ને તને સારું કેવાય કે તમને પાંસો રૂપિયા મજૂરી મળે છે તો તમારે જાવું પડે તો પંદરસો રૂપિયા એટલે તમારે મહિનાના પંદર હજાર મજૂરી થઈ જઈ તો તમે અમ તો હજારપતિ થઇ જાય એટલે ખુબ કેવાય એમ. આા તો તમારે ખુબ પંદર હજારે ખુબ કેવાય ને અ અમાર તો પંદર રૂપિયા હેલો
હલો અમે તમારે કેળાની નાળિયેર ઉપર કે તમારે કેરી તમારે ક તમે ભરાય દો તો શું ભાવ આવે
એક કેરી ના પાંચ લાખ રૂપિયા.
ઓ તો એક કેરીના ત્રણ જ કેરી આય હતી તો તમે ખાધીતી કેરી
એ ખાધી
સ્વાદ ચેવો હતો કેરીનો
સ્વાદ હારો હતો.
એવું એમ તો અમારે કે અમારે
લઈ જઈ શકો છો તો તારો
હા
તે ખુબ જ ભાવ મળે છે પૈસા મળશે મારે તો એટલું જ માનવું છે કે તમે મળી રહે છે તમારે શું કેવું
તો તો તમારે ખુબ જ સારું કેવાય
એવું એમે તમારે ગાય કેટલી છે શૈલેષભાઈ
અમારે ગાય છે ચાર
છે કાળો પાડો છે અમારે તો પાડો ભી દૂધ આપે.
એવા ચેલો ચેલો દિવસ
આ એક ગાય બે લીટર ત્રણ લીટર એવું.
તો મતલબ કે ત્રણસો લીટર દૂધ ગાઢતી હોય ને એટલા માટે કે તમારે ખવડાવું પડે હવે બે ટ્રક તો ભરીને તમારે ગા નાખું પડતુંય છે એટલેમે આખ દિવસો ભતા છો તમારે આખલે તમે બીજું ખર
પાડવ અમારે પાડો દૂધ આલે.
હા.
હા ભેંસ તો આપતા હાલે પાડો દૂધ હાલે.
હા વાત હાચીતો જીતોલે પણે એને એમ કે એનો ફેર થોડક વધારે આવે તમારે જોઈને ભરાવું?
હા ફેટ આવે
હલો.
હા બોલો બોલો.
તમે ભી તય પ્રવાસ માટે શું વિચાર તમે આગળ પ્રવાસ જવા માટે માગો છો? જેમ કે દ્વારકા પ્રવાસ કરવાનું છે, તમારે જવાનું છે દ્વારકા પ્રવાસ?
દ્વારકા નહી જવાનું માઉન્ટ.
માઉન્ટ જાવાનુ માઉન્ટ મતલબ કે માઉન્ટ માં તમે ઘણા બધું એવું જોવા મળે છે એવ કે તમે માઉન્ટ માં જાઓ તો એવું ઠંડુ વાતાવરણ પણ હોય છે એવા સારી સડકો છે અને એવામાં ધુમ્મસ પણ તમને જોવા મળે છે. જેવો કે તમે શરમાઇ જાય એવો પણ અનુભવ થાય છે. તો તમારે એવું ફરવા જવું જુવે અને એમાં ઘણા બધા સ્થળો છે. તમે જોવાલાયક છે જેમ કે તળાવ પણ આવેલું છે, તળાવ માં ઘણા બધા લોકો નવા માટે જતા હોય છે, અને હોય છે.
હા.
ફરવા જઈ શકો છો, પણ શૈલેષભાઈ એવું લાગે છે કે તમારે કોઈ કોલ આવી રહ્યો છે? હા તો હાલ તો ફોન ઘણું બધું થઈ જશે આપ કેમ કે નવ મિનિટ થઈ ગઈ છે
ઉઠાવ
ના ના ફોન ના ઉઠાતાને ક ઘણું બધું નુકસાન થઈ જાયશે દરેક લોસ થાયલ તો બે મીનીટ જ બાકી છે
હા તો તમે, તમે શું કરી રહ્યા છો બોલો?
આમ તો કઈની બેઠા.
હાલ હાલ તમારી પાસે કામ છે કે તમે નવરાત બેઠા છો?
હા તો નવરાજ.
તો હાલ તમે નવરા હોય તો અમારે બે દિવસમાં વરસાદ રહી જાય તો તમે અમારે નિંદાવા આવી શકો છો તો અમારી મજૂરી રડ રૂપિયામાં આવે છે. એક આખો દિવસ આશે તો તમને સો રૂપિયા આપવામાં આવશે ને આખો દિવસ તમે જો નીદાવશો તો તમને દોઢસો રૂપિયા આપવામાં આવશે. સારી એવી તમને આવક પણ મળી જશે.
ત્રાણશો રૂપિયા આપીશ.
હા તો તમે અમને ફોન કરી છે અમે જરૂર આવશે પણ એમાં એવું છે કે તમારે તેમણે પેલાથી હાલવાનું રહેશે.
તેવળ બારની.
હમ બાકી તો બાકીમાં ચાલશે વધો નહી પણ તમે જારે તમારેમાં પૈસા થઇ જાય તો તમે આલી દેજો અમને.
હા હા મળી જ મળી જશે.
હે.
હા.
તમે શરીષ ભાઈ આ તમે
હમ હમ
શરેશભાઈ તમે ફરવાનું એવું મે સાંભળ્યું હતું કે તમે તમે બે દિવસ પેલા કે ફરવા જવાના હતા પણ તમેમ કેન્સલ કરનું કારણ ગણાવ શકો તમે જેમ કેન્સલ કરી ત જવાનું પ્લાન બનાવ્યો હતો
હ
વર્ષદ ન કારણેણીય હ વષદ પાથાજી કે વરસાદ ઘણો પડે છે જો તમે ફરવા ગયા તો પૂર ના કારણે તમે તણાઈ શકો છો તો સારું કેહેવાય તમે ના ગયા નિયમ નું પાલન કરવું જોએ વરદય તો બ નીકવું જોઈએ તો તમને સારું એવું મળી શકે એમ
હા હવે ત્રીસ સેકન્ડ બાકી હ
હા એ તો વધાની થઈ જશે પણ મારું એટલું કેવું છે કે દ્વારકા તમે ફરવા જા તો બધા સારું છેમ કે દ્વારકા દરિયામાં ઘણું બધું તમને જોવા મળે છે જોવા સ્થળ છે એ વ કે ગિન્નારરમાં ઘણું બધું જોવા મળે જેવા કે વાઘસીી દીપડો વગેરે ઘણા બધા જાનવરો જોવા મળતા હોય છે અને બે ર ઇંચ પણ તમને જોવા મળે
ગિરનારમાં ગિરનાર વીક લાગે
વુંર મને ગિરનારમાં બીગ ના લાગે કેમ કે તે બધા પોજારામાં પૂરેલા હોય છે તો તમને બીક નહીં લાગે અને ટાઈમ પણ ખતમ થઈ ગયો છે